હલો.
હલો.
હા.
હા બોલ.
હા હું શું કેતો હતો.
હલો હા બોલ.
લાસ્ટ માં શું કીધું?
કીધું કે પેલું ખાતું ચાલતું તું પાણી પુરી વાળા ને‌ તા. અને અહીયાં આજુબાજુ.
આપણી આજુબાજુમાં કઈ એમ સરખુ છે નહીં. જો પેલી સાઈડે છે ને.
હમ.
આપડે પેલું સેવસણ મળે છે ને જોડે.
હા.
હા તો એણે બરાબર પ્રમોશન કરાયો.
હા હ.
પછી આપણેે અહીંયા આ સાઈડે જે ચોકડી પર આપણે ખાવા ગયા હતા ખબર. પેલું એલઆઈસીની અઆ બાજુ.
હમ હમ.
એના ત્યાં એના ત્યાં આપડે. પેલું મેગી વાળું પાણી છે ને મેજિક મસાલા ઈ સારું હોય છે. પછી આપણે પેલી સાઈડ ખબર નેહરાગઢ હતું
હા.
એનું આપણે ટ્રાય કર્યું તું ખબર, મેબી હેન્ડીકેપ હતો
હા.
એને તો એ મેજિક મસાલા સારો હતો.
હા.
બરોબર. પછી બીજી બધી જે લારીઓ છે ને તે હાઈજીન નહીં હોતી. પ્લસ અતારે ચોમાસાનું પ્લસ અત્યારે ચોમાસાનો માહોલ, પ્લસ આખું આપણું સિટી ખોદી નાખ ખ્યુ છે.
એટલે જ મજા નહીં આવતી.
અને એમાં જાણ્યું હોય તો ફ્રેશ વોટર અને જે સીવેજનું પાણી હત તું ગટરનું અને ચોખ્ખું પાણી મિક્સ થઈ ગયું હતું.
ક્યારે? મન તો ખબર જ નથી
આ જયારે ખોદ્યું ને ત્યારે, અંદર જોયું તું. હવે આ-આ બધા લારીઓવાળા એ જ પાણી વાપરતા હોય.
હાઈજીન ના હોય તો પછી આપણે માદા પડીએ ને.
એ છે.
એટલા આપ ખાતા પેલા વિચારવું વિચાર કરવો પડે. વચ્ચે ખબર આપડે નેની પીલી બાજુ એક લારી માંથી ખાધું તું એમના હાથ બાથ અને જોઈને પણ આમ ચિત્રી ચડી તી
એ એમણે શું કર્યું, ઉપર તો પાણીપુરી તો એમને પ્લાસ્ટિક ની થેલી વાળા ગ્લોવ્સ આવે ને હા, એ પહેરીને પાણી પૂરી ભરીને આપતા તા કસ્ટમર ઘરાકને. પણ નીચે મા પેલો બટાકાનો માવો બનાવે ને, જે મસાલો
હમ્મ.
એ પેલા ગ્લોવ્સ કઢીને બનાવે, તો ફાયદો શું એ એનો?
ઈ જ ને.
એ જોઈને પછી મેં કીધું માર નહીં ખાવી.
એમના હાથ જ કેવા હતા, જોઈન ખાવાની ઈચ્છા જ ન થાય.
એજ ના.
હમ્મ.
ને બટાકા પણ ક્યાર ના બાફેલા હોય અને અત્યારે તો ગરમી એટલી બધી હતી ને કે બટાકા ઉતરી જાય, બાફેલા હોય ને ઈ.
અને અત્યારે કેવું થાય, અત્યારે માખો છે ને, ખબર હોય તો બહુ હેરાન કરે છે. એ માખો જઈને એન પર બેસે અને એના પછી બગાડી નાખે. આપણે એ ખઈએ તો અસર થઈ જાય.
હમ્મ.
વચ ના ખવાય. વચ્ચે તો હું એ પકોડી ખાવા ગયો તો ને
ક્યારે?
ટાઈમ થયો, આમ તો વરસ થયું હશે.
હા
હા. તો તારે જે પકોડી ખાધી ને એલ આઈ સી ની પીલી બાજુ.
હા.
પેલી બાજુ હો.
એટલે કઈ?
આપડે પીલી બાજુ ખાધું હતું એની ઓપોઝિટ સાઈડ એટલે પીલી બાજુ.
હા હ.
હમ્મ, પેલો ચાાઈનીઝ બાજો.
હા હા હા.
હા તો ત્યાં આગળ ખબર પેલું જર્ની આગળ ઝાડની સામે ઊભા રહે છે?
હા.
જ્યાં ચોડાફડીને એની માટે ઊભા હોય છે બધા.
હાક હાક.
હા, તો ત્યાં આગળ છે ને એક અંકલ ધારી લઈને ઉભા હતા.
હમ્મ.
અને હું છે ને અ ગાડી લઈને ગયો હતો.
હમ્મ.
તો હું ત્યાં ગયો. અંકલ જોડે વાતચીત કરી છે એમણે કીધું હા છે. પછી પહેલા તો મે એમના હાથ ધોવડાયા. એમને કીધો કે હાથ ધોવો એટલે એમણે હાથ ધોયા. મારા કેવા પર એમણે હાથ ધોયા. પકોડી ખાવાની ચાલુ કરી અને દસમીજ ખાતી. એ.
પણ સારું કર્યું હો પણ એવું કે કહીએ ને તો કરે લોકો. લોકો તો ના કરે ગંધવાળો જ રાખ એ લોકો.
હા આ મેં કીધું એટલા કર્યો ને પ્લસ હું ગાડી લઈને ગયો હતો ને.
હમ્મ.
એટલો વધારે માન મડે, કનૈયા અહીં વધારે ખાસ હે. અને એવું લિટરલી વધે પેલું શું કેહેવાય. વિધાઉટ એની હેઝિટેશન એમણે કરી લીધું હતું. અને છેલ્લે દસ ની જ ખાદી ને દસ માં ગણીને ચાર કે પાંચ આવે.
હમ્મ.
પછી એમનું મોડું થોડુંક ઉતરી ગયું હતું. એ વિચારતા હશે, હું તો ખાવાનો હતો. પણ એમના પકોડીમાં દમ નહોતો અને પ્લસ હાાઈજીનનું હતું.
હમ્મ.
તો પછી ના ખવાય ને?
બરાબર.
એમના હારું લગાડવા માટે પછી હું થોડી પછી માદો પડું ખાઈને.
હમ્મ, બરાબર.
મારે મારું જોવાનું ને, પહેલાં મારું જોવાનું.
બરાબર.
હમ્મ. તો મને ખરાબ લાગ્યું હતું કે એ થયું એ, બટ પછી તારના સિચ્યુએશનને માન આપ્યો અને પછી ત્યાં થી ગયો.
બરાબર.
એવું કરવું જોઈએ. કેમ કે આપણે મફતમાં તો ખાતા નથી, બધાનું હળ એન મની હોય‌. અને આ બધા અમને શું કેહેવાય એક સ્વચ્છતા તો રાખવી જોઈએ. મિનિમમ લેવલ પર જે રખાતી હોય ને એટલું તો રાખવું જોઈએ કે બે ગ્લોવસ પહેરવા જોઈએ હાથ રેગ્યુલર ધોવા જોઈએ પછી ટીશ્યુ રાખવા જોઈએ. ત્યાં ખબર હોય ને તો એક જ પેલું કપડું લટકાવી દીધું હોય છે.
હા એતનાથી બધા વાતલું છે પોતેલું છે.
એ પોતે એ એ બટાકા મિક્સ કર્યા પછી એ લોકો જોજે એ બટાકા વાળા હાથ છે અને પેલા એમાં શું કહેવાય પાણી ભર્યું હોય ને પાણીપુરીનું પાણી એમાં હાથ નાખશે અને અંદર પેલો ચમચો પડી ગયો હશે ને એ લેવાના બાને ગોળ ગોળ ચમચો એ ફેરવશે એટલે નીચે પેલું જે હા જલજીરા ને જે પાણી બધું પાણીમાં મસાલો નીચે ભેગો થયો હોયને
હા
એ ઉપર આવા
હા
અને એ પાણી પછી થોડુંક આમાં નાખે બટાકામાં એટલે એ થોડુંક હ સોફ્ટ થાય.
હા.
પછી એ ખવાય
ના ખવાય.
હમ બટ ટેસ્ટ એમજ આવે.
એ વાતય સાચી ના પણ મનતો ઘરની ભાવ પણ ઘરની પાણીપૂરી.
ઘરે હું બનાવુંને મારા માસીને ખાલી પૂછજે હું બનાવુ લિટરલી આમ માસી ખુશ થઈ જાય આમ તો બધા ખુશ થઇ જાય. પણ માસી તો વખાણે બ મારા મામા છેને એ લોકો કે અમારે કે હેપ્પી બનાવે અમાર બનાવેને
હમ્મ.
તો કે તમે એગડીયો ચાટો કે. ઘણા ટાઈમથી અ આવો ચાન્સ નહીં મળ્યો બનાવાનો.
હા
બાકી હું બઉ જોરદાર પાણીપુરી બનાવું.
બનાયી ને ખવડાવજે કોઈક દાડે.
ખવડાઇશ ખવડાઇશ.
બસ ખાલી ખવડાઈસ ખવડાઈસ કરે છે કઈ ખવડાવતો નથી.
ખવડાઈસ ટાઈમ આવસે ત્યારે ખવડાઈસ.
ટાઈમજ નહીં આવતો કોઈ વાતે.
આવશે હો! હમ હમણાંથી શું થાય છે કે ટાઈમજ નહી મળતો.
મને પણ ટાઈમ નઈ મળતો.
પાણીપુરી ખાવા માટે એટલી પબ્લિકય ભેગી નહીં થતી. પેલા તો શું ઘરમાં વધારે હતાને બધા માસી હોય પછી બેન હોય
હમ્મ.
પછી મામા આયા હોય એવું પબ્લિક વધારે હોયને તો આમ ગમે. અતા તો શું હું બનાવ તો વધારે પડતી સાઈઠ સિત્તેરટકા મારેજ ખાવાનું થાય સિત્તેરટકા મિનિમમ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
કેમકે ઘરેથી બીજા મમ્મી પપ્પા બઉં ના ખાય.
મન ખાવાની ઈચ્છા થઈગઈ પાણીપુરી
મેં મેપેલી રગડાવાડી બનાઈ તી. પણ નથી બરાબર બની. રગડાવાડી છે ને પેલો. વટણા વટણાવટાણા નાખીન બનાઈ તી. પણ એ ઘડીઘડી જેવી થઈ ગઈ તી
અમાંર ત્યાં પેલા છે ને પાણીપુરી ખઈએ ને પછી પેલી કોરીપુરી આપે ને બટાકાના મસાલા વાળી.
હા.
એવી આપે કા તમે માગો ને તો ચૂરવું આપે. પૂરી રગડો બટાકાનોો મસાલો બે માંથી એક તમે ચેકો ને એ નાખ પ પાણીપુરી નું પાણી બધું નાખી ને એક પેલું પડ્યું આવે ને હલો.
હા બોલો.
પડી આવે ને એમાં બધું મિક્સ કરી નાખે પુરીને આખો ભૂકો કર નાખે પાણીપુરીની પુરી નો. એમાં તમે ક બટાકાનોો મસાલો તો બટાકા નો મસાલો રગડો કતો રગડો અને એમાં પાણીપુરી નું પાણી નાખીને મસ્ત એ બહુ જ મસ્ત લાગતું તું.
એ એ મસ્ત લાગે પ્લસ એમાં થોડુંક. જો માન કે પૂરીનો પૂક્કો કર દે. પછી અંદર થોડાક બટાકા નાખી દે ઉપર થોડુંક અ સંચાર નાખી દે એ સારું લાગે ખબર
બહુ મસ લાગે હા.
એ સારું લાગે પ્લસ આપણે પુરીમાં તમે મસાલાની જગ્યાએ ખાલી તુલા ચણા ભર દોના.
હમ્મ.
જેવું ટ્રાય કર્યું
હા હું તો બહ ખાતી હતી પેલા મને તો અત્યારે ખાવાની ઈચ્છા થઈ ગઈ છે.
પુરી માજ
પછી કે છે મારે કામ છે અત્યારે.
અર્જેન્ટન્ટ કામ છે?
હા અર્જંન્ટ કામ છે.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
હલો.